ઓ હા બોલો, શું જમ્યા?
હમણાં મોકલીશ ફોટો.
બોલ ને મો થી પણ. અરે આમાં તો ના કરીશ આમાં તો ના કરીશ. જેવું અમે ના કરીશ એવું
શું ના કરીશું. ગઈ કાલ બી તો કર્યું તું.
જેવું કે ના બો નય કરવાનું.
હવે આટલા બધા રેસ્ટ્રિક્શનસને મો
અરે તો હન જોઈએ છે એ કવ છું.
શું જોઈએ છે?
જે એમની રિક્વારમેન્ટ છે એ કવ છું.
શું?
કોલ કમ્પ્લેટ તો કર કરસ તો એમ કવ છું. હા, તો બોલ શું કર્યું અત્યારે?
અત્યારે સમ શીખ્યા જોકે નાના સમ ની શીખ્યા, ના શીખયા.
ના શીખયા કેમ?
અરે એમણે કીધું કે, આ તો બધા નઈ આવેને એમ તેમ પછી બધું એક્ઝામની વાત કરી. કે આ લોકો આમ પેપર પૂછી લે છે ને બધું અનપ્રિડિટેબલ કશું કેવાય ની એ લોકો, એક કે છે કે આ બઉ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એ કે છે કે આ તો બિલકુલ નઈ પૂછાય. અવે એક્ઝામમાં સુુઈ થાય ખબર ના પડે. દસ એન્ટ્રી હોય એમાંથી પાંચ ઇમ્પોર્ટન્ટ ક્યુએશચનની લઈ લઈ એ જેમ કે બે સમ છે અને એક્ઝામમાં દસ એન્ટ્રી પૂછી તો પાંચ મોસ્ટ મ્પોર્ટન્ટમાંથી લેશે, અને પાંચ એકદમ પપલું સમ હશે ન એમાંથી લેશે, મતલબ કશું કેવાય નઈ એમ.
નક્કી કશુ એમને.
ટ્વેલ્થ સ્ટેન્ડર્ડમાં બેલેન્સ શીટની વાત કરતા તાને અમારા સર, તો કેતા તા કે બોર્ડવાળા જે લોકો છે ને પેપર કાઢે એ લોકો જોડે હજારે હજાર બેલેન્સ શીટ પડી છે હવે હજારમાંથી કોક એક બેલેન્સ શીટ તમારા પેપરમાં આઈ છે એ લોકોન કમી નહી કસાની. બધા ચેપ્ટરમાં અલગ-અલગ બેલેન્સ શીટ કશું ની બસ એ બધું એની જ બધી વાત કરી કે આવી રીતે પેપર કઢાય છે ને પછી રેન્ક ની વાત કરીને એમ.
લે અતાર કશુ શીખ્યું ની એમને.
અરે ના થયું બધું કારણ કે એમનું નું એ વરસ થઈ ગયું ને એટલે એ નોટબુક કાઢી બટ કીધું કે આવા કે જે તે સમ મન પૂછે ને એ બધા હું સ્કીપ જ કરતી તી.
બપોરે પછી શું કરેલું? બપોર તું હુયી ગયેલી આખી બપોર.
સુય જ ગઈ તી હન, પછી પોના છ એ ઉઠી તી.
પોણા છ એ ઉઠેલી, લે બાપલે. અલે બાપલે, અલે બાપલે.
આવું બધું કરાય છે, હવે કોલમાં એમ.
હા. હન, મારથી થાય તારથી ની, જે કોલ રિસીવ કરે ને એનાથી થાય, કરે એનાથી ના થાય.
હે?
હા.
તો વોઈસ જશે કોનો? મારો કે તમારો?
બંનેનો.
અરે પણ મેન કઉ છું.
એટલે?
જે કરે એના થઈ શું કઈ કીધું ને?
એટલા આવું બધું જે સાંભળેને કોલ જે કોલ રિસીવ કરે ને એનાથી આવું બધું થાય.
ઓય તું કાલબાલ જા ને તો છે ને તઈ બેનરે જોતો રે જે માર ફોટો-બોટો આયો છે મસ્ત.
સારુ.
ખબર નઈ કઈક તો મૂકશે આ લોકો, જો કે મૂક્યો હોય તો એ લોકો ફોટો પાડીન મૂકે બટ એમ મ તોર કો ફોટો લેજ મારો મારું ડાચું દેખાાઈ એમ
લાગે હું વહેલા જવાનો છું કાલે સાત વાગે તો
છ વાગે ઉઠી ને સાત વાગે નીકળીશ અમદાવાદે કેટલા સાડા આઠ નવે પોહખી રહીશ ને.
ખબર ન ટ્રેન પર અધાર સવા સાત ની ટ્રેન હશે ને સવા સાત ની તો સાડા આઠ સુધી. દે હાસ્તો તો ટ્રેન છૂટે તો બસ ત્યાં જને પછી રેપિડો કરાવી લઈશ ત્યાં સુધી. જોકે તું ન જ ગઈ ને તો તું ગયેલી નહી આજ કોલેજ હે ખબર
અચીવમેન્ટ છે મારી હવે આઈ કેન નોટ ટુ વેકઅપ એટ ધ મોર્નિંગ. પેલું કહેવાય ને કે મી સ્કીપિંગ મી કીપિંગ માય એન્ટાયર કરિયર જસ્ટ ટુ હેવ દોઝ ટેન મિનિટ્સ ઓફ સ્લીપ એક્સ્ટ્રા ટાઈમ મેન્ટ ઓફ લીવ પણ મને કસું જ મોટિવેશન નહી આવતું બધું. સોનમ નારે નહી વારથી નહહી થતું. મારી વીકનેસ છે એ. કોઈને મન ટોન્ટ માર હોય ને તો એ કઈ કે હવારી નહીં ઉઠાતું તારા થી તો
હા હ ઓ છું ને ટોન્ટ મારવા તો. હું તો પૂરૅ પૂરો તું સમજે છે શું મને આ તો ખોટું લાગી જાય છે ને એટલે બાકી તો આમ રેલો આઈ જાય એવું બોલું
કઈ આઈ જાય
બધે આગળ પાછળ ઉપર નીચે માથે હ
હું કટ કરી દઈશ હું. મારેથી છે ને બઉ એના કરતો પછી જો સરખી રીતે વાત કરું છું તો.
લે આટલું તો બોલાય હવે.
બોલાય છે તારા. અહીંયા હ ક એમને એમ બોલું. તો આમ નહી કરવાનું તેમ નહી કરવાનું જે હોય એ મને નહી આવતો મને નહીં આવતો. એ પણ પિમ્પલ થાય છે. વધારે પડતું બહુ ના બોલીશ હસમ ન ઓછું કર તને કીઘુ ને એક વખત.
હો ડન ડન ડન.
તેરી આધી જિંદગી મેરે ડાટ ખાને મે જાયંગી. ઓર મુજે મના નહીં મેં બાદ મે કે ક્યાં હુઆ.
હા એટલે જિંદગી આખી આખી પૂરી એમજ.
ઓફિસ જા રહા હતા બીવી રુઠ ગઈ ઓફિસ સે આયા બીવી રુઠ ગઈ ખાના ખા રહા તો બીવી રુઠ ગઈ. ટીવી દેખ રહા થા બીવી રુઠ ગઈ બહાર ચલા ગયાં બીવી રુઠ ગઈ ઘર પે આયા તો બીવી રુઠ ગઈ.
કરવાનું શું તો પછી.
સો ગયા તો બીવી રૂઠ ગઈ કારણ કે એ એ બધા. ઊંઘયો એટલે નહી રૂટી પણ એને ટાઈમ નહી મળતો એપ ચોર નુ. કેર લવ અફેક્શન નહી દેખા તું ને એટલે.
એમાં કાથી ટાઈમ ના મળ્યો જાગત તોય ઉઠી ગઈ તોય એ ટાઈમ ના મળ્યો.
હા તો એને કેઈ કર એમ કોઈ રુટી હ ચું કોઈ રુટી. એવું ના થાય હવે નહી થતું નહી થતું. કરું કટ.
અલેે.
હું કરી દઈશ. મેરા ગુસ્સા મત માપ તું
હા આમા ના કરદી
હું પૈસાઓજ જાપટવાની છું, જોજે તું.
આ તારા ન તારા જ તારા ને મારા બંનેના વચ્ચે એમ.
હા તો ભલે રેશિયો હું રેશિયો હું ડીસાઇડ કરીશ.
અને ફરી છે ને કોલ કર ને તો મને કેજે તું હું કમ્પ્લીટ ટાઈમે રેડી રહું અને હું તને કરુંને તો કમ્પ્લીટ ટાઈમે રેડી રહેેજે.
આવા ટાઈમેં પપ્પાની આય તો
બતી ગયું પછીએ તો
નામ તો તારું જ લખેલું આવે છે. ના ના એવું કશું નહી જો હું છે ને પપ્પા પપ્પા બોલુન, એટલે હું ફોન નીચે મૂકી દઈશ, ને તારે તારે બોલ બોલ કરવાનું
હમ અવાજ ઓછો કર દેવાનો તારે.
હમ એટલે ડિસ્કો દસ મિનિટ પતવી જોઈએ એમ એવી રીતેના હા એ તો તને આવડે નીવડું આ ગામમાં ફરીને આવે તો ટાઈમ ટોપ તો જોયું નહી હોય ઓનલાઈન
હ
ટેન્ક ટોપ તો મારો જોયો નહી હય ઓનલાઇન.
તારું ટેન્કટોપ છે ને હું, તારું ટેન્કટોપ અને મારે બીજુંયે બે કામ છેને, બધું છેને, હું કાલે ઘેર આઇને કરીશ, અરે જે ટેન્ક, ટ્રક. ટ્રેન વિમાન જે કહેવાય બધું,
હ પાગલ.
એ બધું, કાલે ઘેરા આય ન કાલે ઘેર આય્ન હું કરીશ શાંતિથી તો કે કાલ ઘેરા ને તો પહેલા ઉંઘીસ મન નહી ખબર, મને લાગતું તો ન‌ઈ મેર પડશે. મને ન‌ઈ મન સેજ્જય મન
મને જીરો ટકા પેલું એ છે જીરો ટકા મને વિશ્વાસ છે. કે નહીએ જ થાઈ
શું નહિ થાય, મારેથી નહિ આવાય એમને.
મેળ પડશે જ નહી ત્યાં આગળ. ત્યાં જઇન માર ધક્કો જ પડશે એમ
કે.. મ?
એમ ખબર ની કે એમ ગટ ફિલિંગ જ એવી આવેછ મને
આવું બધું નઈ બોલવાનું ના. તો બધું જલશે એથી હારું જો આટલું નેગેટિવ કેવું હોય તો
ફોન આયલો ને આજે તો એને મેં એના પણ એવુજ કીધું આજે બધું કીધું મે એને આવું કયું અમારી જોડે કે વાંધો નહી હં હા હા તો હા હા હા તો એણે એજ કીધું ક વાંધો નહી હવે, થતું રે બધું આપડે આપડું કરી લીધું ના મળું.
એની જબરૂ મહેનત અને નસીબ એનું કામ આવ્યું છે નહી.
એના ચૌદ મહિના રહ્યા એના, નોકરી ના એના જોબ પતવાના. એના પછી કઈ એને છે ને બાર લાખ આપીને છૂટો કરશે.
હાય હાય આવું કેવું, કોન્ટ્રાક્ટ કરા દે.
કોન્ટ્રાક્ટ પર ન‌ઈ ફોર યર માટે હતી.
હા, તોય પણ એવું કેવું પણ
અને એના પછી છે ને એની મારા જ જેટલો જ માર થી બે મહિના મોટો, મારથી બી અ મહિના મોટો છે.
ઓહોહો, તો ઓગણીસ વર્ષે લાગેલા?
હાસ તો.
વાહ મારી ઉમરે લાગ્યો હતો.
તો.
તો અમારે જેમને કેમ નઈ લેતા તો હું બોડી બોડી બનાવી દ તો મને ના લઈ. એના જેવી જોબમાં ફિમેલ. માટે બનાવી દઉ હા બોડી એમ તો. હાઈટ ને બધું હમ.
બોડી હોય ને તો થાય.
હા તો મે. તો બધું વોડી બનાવી લો તો મને ટોન્ટ ના હોય તો પ્રેક્ટિસ કરવી પડે એની માટે
એની માટે પ્રેક્ટિસ એ કરવી પડે ખબર તને
એક ટ્રિક શીખવાડ દને ફોઠાય નહી આવડવાના એની માટે પ્રેક્ટિસ કરવી પડે.
હા એજ કઉ છું.
મને આવું કોઈ ડાયરેક્ટ બોલી દે મને નહી ગમતું દોડાય તો નથી હ થાય. કરો તો થાય કરો તો થાય હ.
એની માટે વેલા ઉઠવું પડે.
થઈ ગયું હું હાજે જઈશ. દોડવા હું હાજે જઈશ દોડવા હું મિલખાત સિહ થી પણ વધારે ફાસ્ટ
પણળ તું સાંજે જઈશ નને તો ત્યાં વધારે એડવાન્ટેજ રહી સવારે દોડને કેમ કે ત્યાં સવારે દોડાવ તમને વેલા. સાંજના દોળ્યા ત્યાં. અને સવારે દોડવાનો સવારે દોડવાનો અને સાંજે. દોડવાનો શું.
હું એકલી દોડી.
તને ત્યાં જ કાઢી મે મળશે ગેટ થી જ કાઢી મળશે ગેટ ની અંદર જ નહી જવા દે.
તો મારી બેજતી કરું છું મો પર મારા આપ તુ દેખ બેઠા આપ તુ દેખ પ્રોસીજર છું કેમ સાજ. દોડવા નઇ જતા લોકો એ ફઆરપીમાં.
ક્યા એસઆરપી માં દોડવાની ક્યાં વાત છે આ તો ત્યાં
હ હું દોડવાની વાત કરું છું. એક્ઝામ તો હવારે જ લેવાય છે દોડવાની મને ખબર છે હવે. બઉ એ ન એ કરીશું આટલા મારથી વધારે ફોર્મમાં ભરે ને એટલે બઉ પર્વત પર ના ચડી જઈશ સંતાનને કહી દીધું મારું ઈગો ના હટ કરીશ તું ત્યારથી ને નાની છું જો. હું સ્કૂલમાંને તારા તું હિસ્ટ્રી જ્યોગ્રફી વા તો એનો મતલબવુંને કે તું માર્ચટલે ત તમારોના વિશે ઓ હો હું તો તમારી ફેકલ્ટી ના બની જઈશું. તો હિસ્ટ્રી ની કઈ. તને ખબર છે હા તો જ્ઞાન આાલ તારું મને પણ તું ડોન્ટ બિકમ માય માસ્ટર. યુ આર નાોટ મઇ માસ્ટર નો આર્ટ ગોઈિંગ ટુ બી.
હા હું પણ હ એવું વિચારતોય નહી.
તું વિચારો છું તું મે અત્ય સુધીઉ જેટલી વાર તું જો વાત કરું છ ને કશો શબ્દક નીંદર તું તો બાપ
હા હા તો તું સમજી નહી કેતી. હાર સાંભળ હાર સાંભળ હું થોડી વાર પછી ફોન કરું. હારું નહી કરું.
હારું હા